હમ.
હલો.
ફાઇનલી થઈ ગયું એમ ને. હલો હલો હા આયો અવાજ. હા આવે છે ફાઈનલી હવે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો.
હા બહુ લેટ થયો પણ થઈ ગયો.
કાઈ નહી કાઈ નહી પ્રોબ્લેમ સોલ્વ થાયો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. હા બોલો બોલો શું કરો છો?
બસ બેઠી છું તમે.
કંઈ ના હું પણ બેઠી છું તમારી કોઈ કોલેજ ચાલુ થવાની થઈ ગઈ કે નહીં. હા થઈ ગઈ ને હાવ આર ઈજ એક્સપિરિયન્સ યાર બતાવ તો. કેમ કઈ નવું કે એવું કે મજા ના એવી
ના એટલે આમ તો બેજ દિવસ થયા છે એટલે
પણ તોય ફર્સ્ટ ડે વાળો એક્સપિરિયન્સ હોય ને.
ફર્સ્ટ ડે વાળો એક્સપિરિયન્સ છે જ નહોતું સારું.
એવું કેમ શું થયું કઈ ઇસ્યુ.
ના ઈસ્યુ એટલે શું કેવાય ક્લાસ ખબર હોય નહિ કોઈને ઓળખતા હોય નહી એટલે વાત પણ ના થાય
હા એ છે ક્લાસ શોધવાનો હોયને મતલબ એવા તે માઇન્ડ માં એ વસ્તુ આવે કે બધા ક્લાસ સોધતા હશે કે હું એકલી સોધુ છું. એમ મતલબ ફીલ એવું થાય કે બધા મને ગાંડા તો નહીં સમજતા હોયને કે
હા.
ખબર.
એટલે બધા ને પૂછ્યુ પછી જે ક્લાસ માં બેઠી તે એમને પૂછ્યું તો એમને કીધું કે ભઈ તારા નેમ પ્રમાણે તારે બી ક્લાસમાં બેસ પણ થશે એમ.
ઓફ.
હમ. તો પછી બીજા દિવસથી ત્યાં બેસી તો લોકો ઓછા આવ્યા હતા તો બંને ક્લાસ ને કમ્બાાઈન કરી દીધા હતા.
અચ્છા અચ્છા.
તો લાસ્ટ લેક્ચર માં પછી મેમે કીધું કે છેને જે એ ક્લાસ વાળા હોય તો એ.
એ સામેની ક્લાસ માં જતા રહો અને મને સંભળાયું નહી. તો હું પણ જતી રહી અરે રે રે રે.
હા. એટલે એ બધું પ્રોબ્લેમ ચાલતું રહેે.
અરે કાઈ નઈ કાઈ નઈ એ તો હવે થવાનું જ છે.
હા.
પણ આમ શું કેહેવાય આમ આપણને એવું લાગે કે બધું નોર્મલ છે પણ એ મુમેન્ટ ઉપ ઉપર એવું થઇ જાય કે યાર મારી ઓલી થઈ ગઈ લાઈક શું કેવાય. આમ એવું કે બધા લોકો શું વિચારશ શે હા તે વખતે માઇન્ડમાં આવું હોય છે એમાં કે નોર્મલ છે.
બાકી એમ તો કોઈને કઈ ધ્યાન નથી કોઈને મારું નામ વામ ખબર ના હોય એટલે થોડું. ચાર આમ કોઈ બહું વધારે પ્રોબ્લેમ નથી થતી.
હા-હા બોલો બોલો બાકી બીજું કઈ નવું એક્સપિરિયન્સ કે કશું.
બસ અત્યારે તો ફિહાલ અ. કોલેજમાં એમ રૂટીન એક સ્ટાર્ટ થઇ જાય તો એનુ વેટ કરું છું.
હા એ છે અત્યારે તો કેવું નવું-નવું હશે એટલે મતલબ ઇન્ટ્રોડક્શન ને એવું બધું જ ચાલતું. તુ હશે મતલબ.
હા ઇન્ટ્રોડક્શન તો ચાલી નથી રહ્યું અમારું તો નથી ચાલી રહ્યું બટ. પ્રોફેસર્સ ને એમને ચાલી રહ્યું છે.
હા મતલબ એજ કે પ્રોફેસનુ ઈન ઇન્ટ્રોડક્શન ને સબ્જેક્ટ નું નોલેજ આપશે ને પછી સ્ટાર્ટ કરશે એ લોકો.
હા એજ. હવે સબ્જેક્ટ સિલેક્શન આવશે એટલે એનું વેટ કરું છું.
અચ્છા-અચ્છા મતલબ ઓલું જ છે ને એસીસી એ.
અ ના મતલબ બીકોમ માટે હું અત્યારે તો બીકોમ કર છું.
ઓકે-ઓકે ઓલા માટે તો ક્લાસીસ જ. જોઈન કરવા.
હા-હા.
અચ્છા-અચ્છા કઈ અમદાવાદમાં જ હા અમદાવાદ. ઓ તો તો બંને ઉ જોડે સિસ્ટર-સિસ્ટર.
હા એજ.
તો-તો મતલબ તો એ ફાવી જાય કે બંને જણા જોડે હોને તો એમ ઇમોશનલી એક સપોર્ટ. રેય કે ભાઈ મારી બેન છે.
હા એજ ને ઇ. એટલે એક એમ સપોર્ટ પણ રે અને શું કે ફાવી પણ જાય એકલું ના લાગે.
હા એજ એકલા હોય ને તો વધારે ઓલું ફીલ થાય.
હા.
અરે તમારે તો તો ભી તમે તમારા મોટા પપ્પા ના ઘરે છો. હું એકલી ગઈ તી નાવ. કોઈ ફ્રેન્ડસ ના કોઈ રિલેટિવ કશું નહી સીધી હોસ્ટેલમાં ગઈ હું.
ઓકે.
અને એ બી મારા ઘરથી કેટલું દૂર થ્રી સેવન્ટી ફાઈવ કિલોમીટર દૂર.
ઓકે. તો કેવો રહ્યો તમારા એક્સપિરિયન્સ.
તુ બી ઓનેસ્ટ જો ત્યારે તો મને બહુ ઓલું હતું કે ના ના મને ત્યાં નથી રહેવું આ તે. પણ અત્યારે મારો એક્સપિરિયન્સ એવો છે કે ભાઈ એ વખતે આમ જે માઇન્ડમાં હતું હતું ને એનથી બહુ અલગ થઈ રહ્યું છે અત્યારે.
હા. બસ હવે હું પણ સ્ટડી કરું છું અત્યારે બે દિવસ થયા છે. બટ આમ શું કેવાય વિચાર બદલાતા જાય છે. હવે એક યર પછી વિચારું છું એસીસી એ નું.
હા તો એમ પણ ચાલે જ. શું વાંદા છે મેલા બે કોર્ષ. હા એ બી છે કે ભાઈ તમને ફર્સ્ટ યરથી આવડશે નહી પણ એવું છે કે તમે ફર્સ્ટ શેરમાં ચાલુ કરતો હો તો તમારા ફાઉન્ડેશન જલ્દી ક્લિયર થઈ જાય.
હા એજ.